હલો. હલો.
હલો.
હા. તમને અવાજ આવે છે?
હા બહુ ઓછો.
હલો. હલો.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પન સારી છું.
આજે ક્યા વિષય પર વાત કરીએ?
આજે નેતૃત્વના ગુણો વિશે વાત કરીએ. આ વિષય બહુ જ ઉપયોગી છે.
હા ખરેખર. દરેક ક્ષેત્રમાં સારો નેતા ખુબ મહત્વપૂર્ણ હોય છે.
સૌ પ્રથમ તો નેતૃત્વ એટલે શું?
અહ નેતૃત્વ એટલે લોકોને યોગ્ય દિશામાં પ્રેરિત કરીને કોઈ સામાન્ય લક્ષ્ય સુધી પહોંચાડવા કળા
એટલે નેતા માત્ર આદેશ આપતો વ્યક્તિ નથી.
બિલકુલ નહીં. સાચો નેતા પોતાની ટીમ સાથે કામ કરે છે. અને ઉદાહરણ પૂરું પાડે છે.
સારા નેતામાં સૌથી મહત્વનો ગુણ ક્યો હોય?
મારા માટે તો મુજબ ઈમાનદારી જો નેતા ઈમાનદાર હશે તો લોકો તેના વિશ્વાસ કરશે.
હું સહમત છું વિશ્વાસ વગર નેતૃત્વ સ ફળ થઈ શકતું નથી.
હા બીજો મહત્વનો ગુણ જવાબદારી છે. નેતા પોતાની ભૂલો સ્વીકાર કરે છે.
હા અને સફળતાનો શ્રેય ટીમને આપે છે.
સાચું આથી ટીમમાં ઉત્સાહ વધે છે.
નેતા માં આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ.
હમ.
હા પરંતુ આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનો ફરક સમજાવવો જોઈએ.
સાચું કહ્યું અહંકાર ટીમને તોડી શકે છે.
હા જયારે આત્મવિશ્વાસ ટીમને આગળ વધાવવામાં મદદ કરે છે.
સારો નેતા સારો શ્રોતા પણ હોય છે.
હા દરેક સભ્યની વાત ધ્યાનથી સાંભળે છે.
આથી નવા વિચારો પણ મળે છે ને
હા હા અને દરેકને દરેકને સન્માન મળ્યાનો અનુભવ થાય છે
નેતાએ નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસાવવી જોઈએ
હા મુશ્કે કેલ સમયમાં ઝડપી અને યોગ્ય નિર્ણય ખૂબ જરૂરી છે
પરંતુ નિર્ણય લેતા પહેલા માહિતી એકત્ર કરવી જોઈએ
હા એકદમ સાચું ઉ ઉતાવળ નુકસાનકારક બની શકે છે
નેતાએ સમય નું પણ યોગ્ય આયોજન કરવું જોઈએ
હા કારણ કે સમયનું સંચાલન સફળતાનું રહસ્ય છે
હમ સારું નેતા ક્યારેય શીખવાનું બંધ કરતો નથી
હ હા તે તો છે તે દરરોજ કઈક નવું શીખવાનો પ્રયત્ન કરેજ છે
હા આથી તે બદલાતી પરિસ્થિતિમાં પણ સફળ રહે છે
હા નેતા એ અ સકારાત્મક વિચાર સરરણ થી રાખવી જોઈએ
હા કારણ કે કે તેની અસર રાખે આખી ટીમ પર પડે છે
હમ હા મુશ્કેલ સમયમાં પણ આશા જાળવી રાખવી અને નેતાને ખાસિયત છે
હ નેતાએ સૌને સમાન તક આપવી જોઈએ
હા ભેદભાવ સારા નૃત્યનો ભાગ નથી
સંવાદ કૌશલ્ય પણ ખૂબ જરૂરી છે
જો નેતા સ્પષ્ટ રીતે વાત કરશે તો ગેરસમજ ઓછી થશે બ
હમ પ્રેરણા આપવાની ક્ષમતા પણ હોવી જોઈએ.
હા સારો નેતા લોકોને તેમની ક્ષમતા ઓળખવામાં મદદ કરે છે.
શું દરેક વ્યક્તિ નેતા બની શકે?
હા જો તે સારા ગુણો વી વી વિકસાવે અને સતત પ્ર પ્રયત્ન કરે તો
એટલે નેતૃત્વ જ જન્મજાત હોવું જરૂરી નથી.
નહી અ તે અભ્યાસ અને અનુભવથી પણ વિકસે છે.
શાળામાં પણ નેતૃત્વ શીખી શકાય
જરૂર ક્લાસ મોનિટર, પ્રોજેક્ટ લીડર અથવા રમત ગમતથી ટીમ દ્વારા
ઘરમાં પણ જવાબદારી લેવાની લેવાથી નેતૃત્વ વિકસે છે.
સાચું કહ્યું નાની જવાબદારીઓ મોટી જવાબદારી માટે તૈયાર કરે છે.
હમ સારો નેતા બીજાને આગળ વધવામાં પણ કરે છે.
હા અને પોતાની ટીમની સફળતામાં ખુશ થાય છે.
હા મને લાગે છે, કે ધીરજ પણ ખુબ જરૂરી હોય છે.
હા દરેક વ્યક્તિ એક સરરખી ગતિથી શીખતી નથી.
નેતાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ.
હા કારણ કે શાંતિથી ઉકેલ લાવો વધુ અસરક અસરકારક હોય છે.
હા અંતમાં કહી શકાય કે નેતૃત્વ માત્ર હોદ્દો નથી.
પરંતુ જવાબદારી, સેવા, વિશ્વાસ, પ્રેરણા, અને સારા સ્વભાવનું સુંદર સંજોલન છે.
હમ. નેતૃત્વનો સૌથી મોટો અર્થ એ છે, કે લોકો ના વિશ્વાસને જાળવી રાખવો.
સાચું વિશ્વાસ એક દિવસમાં બનતો નથી. પરંતુ લાંબા સમય સુધી સારા વર્તનથી બને છે.
અને એક ખોટો નિર્ણય અથવા ખોટું વર્તન વિશ્વાસને નુકસાન પણ પહોંચાડી શકે છે.
હા એટલે નેતાએ દરેક નિર્ણય વિચાર પૂર્વક લેવો જોઈએ.
હા સારો નેતા નિર્ણય લેતા પહેલા દરેક વ્યક્તિ નો અભિપ્રાય સમ સાંભળે છે.
અ તે તો છે, જ અ મેં એમ કતી હતી કે શું નેતાઓ હંમેશા કડક રહેવું જોઈએ?
ના પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક કડક અને ક્યારેક નમ્ર બનવું તે જાળવું પણ નેતૃત્વનો ગુણ છે.
અચ્છા એટલે સંતુલન ખૂબ જરૂરી છે.
હા એકદમ વધારે કડક નેતા ટીમને ડરાવે છે, અને વધારે નરમ નેતા શિસ્ત જાળવી શકતો નથી મારા ખ્યાલ થી
હમ મન તો લાગે છે, કે નેતા એ હંમેશા સમયસર પહોંચવું જોઈએ.
હા કારણ કે લોકો પોતાના નેતાને જોઈને શીખે છે.
હા જો નેતા મોડો આવે તો ટીમ પણ સ સમય નુ મહત્વ નહીં સમજે.
હા તમે એકદમ સાચું કહ્યું. નેતા પોતાના વર્તન થી શિક્ષણ જેવો બની જાય છે.
હા આજે ઘણી કંપનીઓમાં ટીમ લીડરનું કામ પણ નેતૃત્વનું જ ઉદાહરણ છે.
હા તે પોતાની ટીમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
હા જો ટીમ નો કોઈ સભ્ય ભૂલ કરે તો શું કરવું જોઈએ?
સૌની સામે અપમાન કરવું નહી પેલા સમજાવવું અને સુધારવાની તક આપવી જોઈએ.
અચ્છા આથી વ્યક્તિનો આત્મવિશ્વાસ જળવાય રહે છેને?
હા અને એ ટીમમાં સકારાત્મક વ વાતાવરણ પણ બની રહે છે.
હમ્મ, સારો નેતા ક્યારેય પોતાની ટીમની નિંદા કરતો નથી.
હા તે સમસ્યા નો ઉકેલ શોધે છે.
હા સંકટના સમયમાં તેના નેતાની સાચી પરીક્ષા થાય છે.
હા, કારણ કે મુશ્કેલ સમયમાં જ લોકો માર્ગદર્શન શોધે છે.
જો નેતા ગભરાઈ જાય તો ટીમ પણ ગભરાઈ જશે.
હા, એટલે શાંતિ અને ધીરજ બંને જરૂરી છે.
હા નેતાએ નવી ટેકનોલોજી વિશે પણ જાણવું જોઈએ.
હા, આજના સમયમાં સતત શીખવું ખૂબ જરૂરી છે મારા ખ્યાલથી તો.
હા, બદલતા સમયમાં બદલાવ સ્વીકારનાર નેતા વધુ સફળ બને છે.
હમ્મ, બિલકુલ પરિવર્તનથી ડરવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ.
હા, સારો નેતા બીજાની સફળતાથી ખુશ થાય છે.
હા, કારણ કે તે જાણે છે કે ટીમની સફળતા એટલે પોતાની સ
હમ્મ, શું સારો નેતા હંમેશા બધું પોતે જ કરે છે?
ના, તે કામનું યોગ્ય વિતરણ પણ કરે છે.
અચ્છા એટલે દરેક વ્યક્તિ ને પોતાની જવાબદારી મળે છે.
હા અને દરેક સભ્યને પોતાની ક્ષમતા બતાવવાની તક મળે છે.
અ પ્રોત્સાહન આપવું પણ નેતાની ફરજ છે ને?
હા નાનું શાબાસ પણ કોઈને વધુ મહેનત કરવા પ્રે પ્રેરણા આપી શકે છે.
ક્યારેક નિષ્ફળતા પણ મળે છે.
હા, અત્યારે નેતા ટીમને દોષ આપવાને બદલે ફરી પ્રયાસ કરવા પ્રેરિત કરે છે.
હા સાચું કહ્યું. તમારાથી મને ખુબ ઘણું જાણવા મળ્યું મને આજે.
હા મને પણ.
ચાલો પછી વાત કરીએ.
હા બાય.